કે પ છે
હ હા કોલ કટઈ ગયા છે.
બાર મિનિટ થઇ જાય તો થઇ જાય કે ના. તો કયો ઈંગ્લિશમાં તો તમે એમને બોલતા તક શું.
ના એટલે પ્રેઝન્ટેશન આપી પછી એટલે અમારા એચડી હતા. તે હું કે ખબર તમારે વાત પણ ઇંગ્લિશમાં જ કરવાની નોર્મલી તમે જો વાત કરો ને કોલેજ માં હો ત્યાં સુધી ને ઇંગ્લિશમાં જ વાત કરવાની તો એવું તો કોઈ માનતું હોય હવે જે ગુજરાતીમાં વાટકો એમ શ કેવાય ગતો નહી મીન્સ કે ગુજરાતીમાં બોલવાની જે હોય તો તો ગુજરાતીમાં જ મજા આવે ને એમ
એ તો છે તો પછી બોલ્યા કે મસ્તી કરી એકલી
હમ
ઇંગલિશ બોલે
ના બોઈલીતી કમ્પ્લીટ
અમારે એવું ઘણીવાર ક્રુપ હોય ને ભાઈબંધના એમાં વાતચીત કરીએ કે આ આખો દિવસ ઈંગ્લિશ જ બોલશું આખા દિવસ કાઈ વાતચીત જ નો થય થેન્કયુ યસ અને સિવાય કાઈ શબ્દ જ નો આવે
હમ મારે ઇંગ્લિશ એમ તોય એ શીખવું પડ્યું અમુક જે કેવું સિરીઝ જોવું તે અમુક હિન્દીમાં અવેલેબલ ના હોય એવું હોય ઇંગ્લિશમાં સબ ટાઇટલ હોય છી છે કૂદ પહેરું એવું
બરાબર છે મને આજ જ એક રીલ્સ આવી હતી કે જે બુક હોય ને બુક માંથી હું કેટલું ઈંગ્લિશ શીખો કે દસ ટકા બીજું નેવું ટકા ઈ કે પિક્ચર જોયા સિરિજુ જોય ગેમ રમ્યો અમારે તો બીજું નેવું ટકા
મે પોડકાસ્ટ જોઓ ને મોસ્ટ ઓફ અમુક અ આ રાજ સમાન ની પણ ઇંગ્લિશ માં જ હોય તો પછી સુ કરવાનું જોવું તો પણ પછી જોતા જોતા આવડી ગયુ હવે એટલું બધું કઈ નહીં સમજ પડે જછે બધું
ઈ તો સમજાયઆપડે દરોજ બોલ લતા નો હોય ને એટલે આપ થોડુંક વધારે ઓલું બીક લાગેબીએક
કે જવાય આપણાથી પણ થોડોક ટાઈમ લાગે ને ભાષા કેવું કે આવું બાકી આપડે તમિલ શીખીએ બરાબર તો ત્યાં જ રહેતા હોય ને આપડે તો આપણને શીખતા બહુ વાર ના લાગે આ તો કોઈ બોલતું જ નાહોય ને તો આપણને ઓકવર્ડ લાગે
હમ કાઈક નવું લાગે
હમ બધા ઉડાવે હોય કે નહીં આવડતીને આવુ કે તેવું આપડે ખોટું બોલઈ તે એમ
હા ઇતો છે કોઈ ને સમજ નો પડતી કોઈને ખબર નથી પડતા તમે તમે બોલો છો સાચી છે કે ખોટી
બરાબર છે
તો પછી કયો બોલો બોલો તમે બોલો કઈ નવીનમાં ટોપિક
ટોપિક તો મારી પાસે હવે છે નઈ
તારા બોબા ઓપન સોર્સ નહી સાયબર ક્રાઈઇમ વિશે ભૂલ કઈ વાંધો નહી
કેટલી સાહેબ વિશે આપણે બોલેલા છે
આ તો લેટેસ્ટ એક મા એ ફ્રોડ થયો તો ને એટલે મને યાદ આવી ગયો એટલે સાંપુર હોય બાકી બદલી નાખો
હા બોલો બોલો
એટલે એમાં એકાદ બે વર્ષ પેલા માર દીદી જોડે સાયબર ક્રાઈમ થયો તો કે તમને બધા ગર્લ્સને એવું હોય કે કઈક વસ્તુ ગમી જાય એટલે ઓનલાઈન મંગાવવાની હોય
હમ
એટલે એવી જ રીતે એક એને ચણયાચોલી આવે ને મારવાડા ચણિયાચોળી એને ગમી ગયા ઈન્સ્ટાગ્રામમાં
હમ
ઇન્સ્ટાગ્રામ માંથી એને ઓલી લિંક ખોલી લિંક માંથી ઓર્ડર કર ઓર્ડર કર ચૌવુદસો પંદરસો કમાઉન્ટ હતું
હમ
જઉું છું તો ચ લઈ કે તમે કરો ને એટલે તમને ઓર્ડર થઈ જાય કન્ફર્મ થય જાય ચૌવુદસો રૂપિયા ઓર્ડર કર્યા પછી એ ભાઈ નો વોટસઅપ એમાં ફોન આવવા ચૌવુદસો નેટોટલ ત્રીસ ટકા ત્રીસ રૂપિયાએમ કાઈક પચાસ રૂપિયા સીપિંગ હશે બધું એક હારે પેમેન્ટ કર નાખું પચીસ ચીસ રૂપિયા શીપિંગ એ અલગ કરવાનું ઓડરેકે કન્ફર્મ થયા બાકી પેમેન્ટ અમારે અલગ અલગ દેવું પડેમને વાતચીત કરી તો એવું તો નો જ હોય ને બીજી વાર કે બીજી વાર પેમેન્ટ કરજે આમાંથી ને આમાંથી કટ ન થાય એમ પછી ત્યારે નઈ ગું કઈ ગઈ છે પછી દીદી એ મને કધું કદાચ કેમ જેવું લાગે તો છે જ તે એવું બીજી વાર પેમેન્ટ આપે ન કરાય એમ પછી એની ભ વાતચીત કરી એના દુકાન એનું નામ નહી માંયગું પછી ગૂગલમાં સર્ચ કર ઓફિસયલ છે કે નહી તો ત્યારે મળી ગયો ઓફિસિયલ છે પછ એને કધું કે બીજી વાર તમે ક્યા રતે પેમેન્ટ કરો કે ચૌદો રપિયા અલગથી અને વીસ પચીસ રૂપિયા અલ એટલે બીજા પૈસા જે તમે નાખેલા છો ને એ એક ઝટકે હું નાખી દઉ પાછા વિચારીને પાચો એક વાડ એ પેમેન્ટ કર્યું કે ચૌદ રૂપિયા ચૌદસો રૂપિયા લગ ને પચીસ રૂપિયા એટલે ત્રણ હજાર ત્રણ હજાર જેવ પાત્રીસ સોં રૂપિયા જેવું થયું તું અમાઉન્ટ પછી ઈ ભાઈ કે હું મારા મેનેજર ને ટ્રાન્ફર કર છું તો પૈસા નાખી દે મેનેજર પસી ફોન કરે એ પાછો કારીગર એ એ રીતનો કે ઈ તમારા ઓટીપી માંગે તમારો ત્યાં નંબર લોગઈન કરે એ તમારા ઘરે ઓટીપી માંગે એટલે પૂરેપૂર બેંક અકાઉન્ટ સાફ કરી નાખવાની વાત એટલા એડવાન્સ પાનસો એટલે પછી ખબર પડી કે આ સ્કેમ જ છે પૂરું અને પછીતો ત્યાં તે મારે ભણું પની પોલીસ સાયબર ક્રાઈમમાં છે ગાંધીનગર એટલે પછી ત્યા ફોન કર્યો ડાયરેક અકાઉન્ટ નંબરને આયપો ને તેના અકાઉન્ટમાં જેટલા પૈસા આપડે હતા ને એ બધે બધાને ફ્રીસ કરી નાયખા એ પૈસા હવે ધીમે ધીમે છૂટે લઈને પોર્ટલમાં બધી પ્રોસેસ એટલે સાયબર ક્રાઈમ કેસ તો ન થાય એમાં ખાલી એફઆર કરવા ઓટો મેટિક તમારા ખાતામાં પાછા આવી જાય થોડી ઘની નાની મોટી પ્રોસેસ હોય પણ આ રીતે થાય એ રીતે છે
કેમ
ક્યાં
મનેહી બહુ ગમે ઇન્સ્ટાગ્રામ પણ મારું તો શું કેવાય યુપીઆઈ આઈડી જ નહીં
એટલે જ નથી મને એ સારું છે તમારે ખોટા ખર્ચા વધી જાય આમ ઈઝી પે ઘું બધું ઓનલાઈન પેમેન્ટ છેે એટલે જ્યાં જોઈ ત્યા બધું થઈ જાય ખરા
થઈ જસે હવે વાર ની લાગે
બરાબર છે તો કયો બીજો ટોપિક હવે તમે
ટોપિક તો યાર
શું
તમે એવી કઈ વસ્તુ ખરીદી છે પછી પ પછતાવો થયો
એ કઈ વસ્તુ ખરીદી ગઈ પછી તમને પસ્તાવો થયો એ વસ્તુ તમને કહ તો કઈક તમને યાદ હોય તો ક યાદ આવે
મેં તો એકવાર બો પહેલાં બે ટી શર્ટ લીધી હતી પણ કેવું કે મને એમ જોઈને ગમી ગઈ તી પછી મેં ઘરે આવી ને ટ્રાય કરીને તો મને ગયમી જ ના તો એવી નેવી જ રેય મેં પહેરી ના બીજા બધા કે કેવું કે બધા કપડા જૂના થઈ જાય એટલે બધા આપી દઈએને તે રીતે આપી દીધી એટલે એવું પસ્તાવો તો ના કેવાય પણ એવું કેટલા આઈ પણ પેરી ના એમ એવું તો બે ત્રણ ટોપ એવા થયું તું.
એ કે મારે તો મને કૈયા નથી આવું મારે તો થયું ક તો નથી જ એવું કઈ ખોટું હોય તે પરચેસ થઈ ગયો કઈ રીતે હોય એમ.
એવું થયું જ નહીં એવું?
નથી થયું એકે વાર.
બરાબર છે હારું કેવાય એ તો કશું ખરીદતા જ નહી હોય મને તો એવું જ લાગે છે.
ના ખરીદી તો કરીએ પણ આ રીતે નઈ એટલે કંઈક કદાચ ગયા હોય તો ત્યા ચેન્જિંગ રૂમમાં ત્યાં ચેન્જ કરીને ચેક કરીને લઈ લઈએ ને એમ. ખરીદી આ ઓછી કરી એ પ્રમાણે તમે કયો એમ અમારે અઠવાડયે એકાદ બે વાર એવું ન હોય.
તો અમારુ એવું ના હોય કઈ. કશુંક હોય કશું આવવાનું હોય તો જઈએ વળી
હા મને મળશે એકાદ બે વાર હોય ત્યારે પણ એકાદ ચાર પાંચ જોડી લઈ લે એટલે આખું વર હાલે. પછી વારે વારે નયા એક ને એક જગ્યાએ જઈને ટાઈમ બગાડવો.
તો અમે હ એવું કઈ નહી મેં એટલા બધા કપડા લેતી જ નહી બહુ ઓછા લઉ છું.
હોય ને ઘણા ને ટેવ હોય મહિને મહિને આટો મારવા જાવો હું લેટેસ્ટમાં આવ્યું છે. લે ને
મને તો હાચુ કઉં ને એવું લાગે કે એક જ એમ હું કેવાય યુનિફોર્મ કેવો આવે એ રીતના દરોજ એક જ આવો જોઈએ તે આવે રોજ પેરવાનો ઉઠીને અ ઉઠીને વિચાર કે હું પહેરવાનું હું પહેરવાનું એ બહુ જ કંટાળાજનક બાબત લાગે મને.
હા નથી કેતા કે હોળીમાં એ કે બધે બધા કપડા એ કે જૂના લાગે અ નવા લાગે. અને દિવાળી વખતે બધા કપડા જૂના લાગે.
ના મેં દિવાળીમાં, બેસતા વર્ષમાં, રક્ષાબંધનમાં એકદમ કોરા જ કપડાં પહેરુ.
સફેદ જ તે
એવું નહી એકે ખો વાર પહેલા ના હોય ને એવા એમ.
બરાબર છે. તમે યાર મોટા માણસો એ પહેરો તો તમે નો પહેરો.
રક્ષાબંધનમાં ખબર નહીં મને એવું જ મનથી કે ના મારા ભાઈ નું છે એટલે હું કોરા જ પહેરીશ. ને બેસતા વર્ષ ના દિવસે બધા તો કોરા જ પહેરતા હોય ને દિવાળીમાં હાવ કોરા જ પહેરતા હોય એવું.
બરાબર છે. રક્ષાબંધન માં નહીંતરે માન વધારે ખાતા હોયને ભાઈ યુ વધારે છે એટલે.
હા ભાઈ એ તો વધારે જ તે.
બરાબર છે એ તો. તો કયો બીજો ટોપિક. જન્માષ્ટમી એમાં કોઈ મટકી ફોડવા ચડેલા?
ના
કાઈક તો બાકી છે હારું છે.
બ
ના એમ નહીં ના નથી ચડેલો હું એ તે. હ પણ એ કોઈ મટકી ફોડતા જ નથી મટકી કોઈ ફોડતા જ નથી ક્યા બાકી તો એવી ઇવેન્ટ થાય. અને અમારા સોસાયટીમાં કાઈ મેં વિસ્તારમાં ક્યાંય નથી જોયેલું ફોડ તા એવું જોયેલું એ નથી લ્યો ને લાઈવ એ નથી જોયું મે ઓલા ઓનલાઈન ઓલામાં જોઈલું મોબાઈલમાં ને એમાં આવે છે તે નહીં.
ભગવાન કઈ દુનિયામાં જીઓ તમે?
અ મને અહીંયા હું મોસ્ટ સાતમ આઠમ હોય ને તો પત્તા રમવાનું વધારે ચરણ હોય ઘરેથી.
અમ હમ આવડે ખરા પતા રમતા તમને?
હા અને ઘરે એટલે એ રીતેલો મોટો કઈ જુગાર રમે એ પ્રમાને નઈ
એટલે મને ખબર છે મારા ઘરમાં એ બધા જ રમે. રમે કરીને બધાને જ આવડે એમ. કોરોનામાં મે પટ્ટા જ રમતા તા ખાલી મારા મમ્મી ને મારા કાકીને એ બેને નતા આવડતું નકન તો આખું ફેમિલી ને અમારા આવડ મીન્સ કે અમાર ત્રણ ભાઈઓની ફેમિલીમાં બઉુ મજ્જા આવે પણ તમને લાગે એવું આખી ત્રણ ત્રણ ફેમિલી બેઠી હોય પછી ચીટર હોય મેન મેન અચ્છા તનેડે બધું રમતા આવડે અને ખા એમાં પેલું રમ્યા આવ વડ ક આવડતોું રમીન એકલ તીન પટ્ટી ને એખાદ હરકું ન આવડતું રમી હોય.
હમ રમ
અમે જો એક તો પેલા બેઝિક બેઝિક ક તો પેલા નાના છોકરા આમ તો એવા બિસ્કીટ આવે પછી જાદુ ઘર આવે એ જોકર જોકર આવે પછી દોટીન પાંચ આવે પછી મિન્ડીકોટ આવે પછી રમી આવે હ બસ વળ બીજીું તો હું આવે
હ હ માની કરતા મ રજુગારી તમે ઈ્છુકો તો
હ
અમારે આવું બધુંમાં તો અલગ અલગ એક તો એક તમે જે છોંક કર તો ચોંક કરતા કેમે પછી એક ઠોગો રમીએ પછી તીન પતિ રમીએ
હ હો એટલે હું આવે એ કેવી રીતમાં મને કોને કદાચ અલગ અલગ નામ હોય તો
અ એ રીતે દ એમાં એવું હોય કે પેલા બધા બધા પતા બધાને વાટી દેવાના
હમ
પછી ગમે એક કલર નું જે હોય ને એક કલર ન નાખોનું ધો કે ચકટ ચળકટ તો ખબર છે ને ભાઈ ચરકટ નું કો નાખું હોય એટલે ચરકટ ને નાખું હોય ચરકટમાં જેનું પછી ઉતરવાનું બધા એક એક હતું. જેમાં સૌથી મોટું પત્તું જેનું હોય ને એ વ્યક્તિ એ પાછું બીજ વાર ઉતરવામાં આવે વારો પછી એ રીતે બધાને એક પત્તા ઉતર જવા એક એક કલર નાને ધારો કે પછી છેલ્લે બે જણા હોય હોય. અને એક પાછ તરકડ છે અને એક પાછ લાલ છે તો જે જાો કે ત્રણ જણા વધ્યા છે ને એક જ એ બે જના ચારક ઉત એકની આર ત્રણ નંબર ઉતરે્યા છે. પાંચ નંબર ઉતરેકે છે. એક ઓલાગ ત્રીજા વ્યક્તિગ નથી એટલે લાલ નું ગમે બીજો કલર હો છે એ કલર તમને આપે જેની આગળ મોટું પત્તું હોય ને એ જાય એટલે ઠોહ આપ્યો એટલ પતાણ જેમ કરતા કરતા જે આગળ છેલ્લે પત્તા વધે એટલે નંબર હોય તો
હા તમે હું કહો અને હું કહીએ ખબર જઝ્પો કહીએ
થ્બ
હમ એમ બોરામ્યા બોરામ્યા એમાં ત્રણ બે કે ત્રણ ગેટ ભેગી કરી અમે
તો એક બાર મિટ થ ત કન્ટિ્યુ
ઓકે